હેલો નમસ્કાર. કેમ છો?
હા મજામાં મારો અવાજ સંભળાય છે, તમને?
હા સંભળાય છે, ને હવે આજે આપણે વિદેશી ખોરાક વિશે વાત કરીએ.
હા આ ખૂબ સ ખૂબજ રસપ્રદ વિષય છે. આજે દુનિયા ઘણા દેશોનું ખાવાનું બીજા દેશો સુધી પહોંચી ગયું છે.
સાચી વાત છે, હવે મોટા શહેરોમાં જુદા જુદા દેશોનું જમવાનું મળે છે.
લોકો નવા સ્વાદનો અનુભવ કરવા માટે પણ આવા ખોરાક તરફ આકર્ષાય છે.
વિદેશી ખોરાક એટલે બીજા દેશોમાં બનતું અને ત્યાં પ્રખ્યાત હોય તેવુ ભોજન
હા દરેક દેશની પોતાની રસોઈ બન અને બનાવવાની રીત હોય છે.
સાચી વા કોઈ દેશોમાં ચોખાનો વધારે ઉપયોગ થાય છે.
અને કોઈ દેશમાં રોટલી, બ્રેડ, અથવા પાસ્તા નો ઉપયોગ વધારે થાય છે
કોઈ જગ્યાએ તો તીખું ખાવાનું પણ પસંદ કરવા માંગે છે
તો કોઈ જગ્યાએ ઓછા મસાલા વાળું રોજણ પસંદ કરવામાં આવે છે
આપણેે ઘણા એવા નામ સાંભળ્યા હશે જે દુનિયાભરમાં જાણીતા છે
હા જેમ કે પીઝા પાસ્તા નૂડલ્ તસી ટારકો અને બર્ગર
હા હા બધા ખોરાક જુદા જુદા દેશો માંથી આવ્યા છે
સમય સાથે આ ખોરાક બીજા દેશમાં પણ ખુબ લોકપ્રિય થાય છે
સાચી વાત પીઝામાં વિવિધ શાકભાજી, ચીઝ અને બીજા પદાર્થોનો ઉપયોગ થાય છે.
પાસ્તા પણ ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.
નૂડલ્સ પણ ઘણા પ્રકારના હોય છે.
કોઈ નૂડલ્સ શાકભાજી સાથે બને છે, તો કોઈ સૂપ સાથે
હ હા સુસી પણ એક અલગ પ્રકારનું જ ભોજન છે.
તેમાં ચોખાનો મુખ્ય ઉપયોગ થાય છે.
હા ટાકો પણ દુનિયામાં જાણીતું ભોજન છે
તેમાં અલગ અલગ વસ્તુઓ ભરીને રસ વામાં આવે છે
હા અને જો વિદેશી ખોરાકમાં રંગ સુગંધ અને સજાવટ નું પણ મહત્વ હોય છે
ઘણા લોકો પહેલા હાથથી જમવાનું જુએ છે અને પછી તેનો સ્વાદ લેજે છે
હા કેટલાક તો ભોજન ગરમ પીરસવામાં આવે છે
અને કેટલાક ઠંડા પણ હોય છે
અને દરેક દેશની ઋતુ પ્રમાણે પણ ખોરાકમાં ફેરફાર જોવા જ મળે જી
ઠંડી જગ્યાએ ગરમ અને શક્તિ આપે તેવું ભોજન વધારે હોય છે
ગરમ પ્રદેશોમાં હળવું ભોજન પણ જોવા મળે છે
ખોરાકમાં વપરાતા મસાલા પણ અલગ અલગ હોય છે
અને કેટલાક દેશોમાં ચીઝનો પણ વધારે ઉપયોગ થાય છે
કેટલાક દેશોમાં માખણ અને દૂધ માંથી બનેલી વસ્તુ વસ્તુઓ વધારે હોય છે
સાચી વાત છે કેટલાક કોઈ જગ્યાએ તો ચોખા રોજ ના ભોજન નો મુખ્ય ભાગ છે
તો કોઈ જગ્યાએ બ્રેડ વગર ભોજન અધૂરું માનવામાં આવે છે
સાચી વાત છે આજે વિદેશી ખોરાક હોટલ અને રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી છે
ઘણા લોકો ઘરે પણ આવા ભોજન બનાવવાનો પ્રયત્ન કરે છે
હા અને રસોઈના વિડીિયો અને પુસ્તકો દ્વારા પણ માહિતી મળી છે
તેથી લોકો નવી ગીતો શીખી શકે છે
વિદેશી ખોરાક થી બીજા દેશોની સંસ્કૃતિની પણ ઓળખ મળી છે.
ભોજન માત્ર પેટ ભરવા માટે નથી પરંતુ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું હોય છે.
હા દરેક ભોજન પાછળ કોઈને કોઈ ઈતિહાસ જોવા મળે
અને ઘણી પરંપરાઓ પણ જોડાયેલી હોય છે
કેટલાક ભોજન ખાસ તહેવારોમાં બનાવવામાં આવે છે.
અને કેટલાક રોજિંદા ભોજન તરીકે લેવામાં આવે છે.
વિદેશી ખોરાક વિશે જાણવું એટલે દુનિયા વિશે પણ જાણવું
બિલકુલ સાચું. ખોરાક લોકોને એકબીજા સાથે જોડવાનું માધ્યમ પણ બની શકે છે
હવે આપણે જુદા જુદા દેશોના ખાસ ખોરાક વિશે વધુ માહિતી
હા દરેક દેશનું ભોજન તેની ઓણખ
સાચી વાત છે અ કોઈ દેશોમાં ચોખા મુખ્ય ભોજન હોય છે
તો કોઈ દેશોમાં બટાકા બ્રેડ અને મકાઈ ન વધારે ઉપયોગ થાય છે.
કેટલીક જગ્યાએ તો ભોજન ખુબ સરળ હોય છે.
અને કેટલાક ભોજન બનાવવામાં વધારે સમય લાગે છે.
ભોજન બનાવવાની રીત પણ દેશ પ્રમાણે અલગ અલગ હોય છે.
કોઈ જગ્યાએ ચમચીનો ઉપયોગ થાય છે.
હા અને કોઈ જગ્યાએ તો લાકડાની ટાંટીઓ જેવી વસ્તુ વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે.
અને કેટલાક દેશોમાં છરી અને કાંટાનો ઉપયોગ થાય છે.
સાચી વાત છે આ બધુંજ સંસ્કૃતિનોો એક ભાગ જ છે.
હા ભોજન લેવાની રીત પણ ઘણું બધું બતાવે છે.
અને કોઈ દેશોમાં સવારે હળવું ભોજન લેવામાં આવે છે.
તો કોઈ દેશોમાં સવારનું ભોજન મોટું હોય છે.
અને જો બપોરનું ભોજન પણ અલગ અલગ જ હોય છે
સાજનું ભોજન પણ દરેક જગ્યાએ અલગ સમયે લેવામાં આવે છે.
અને કેટલાક દેશોમાં તો સૂપ રોજનું ભોજન હોય છે.
અને કેટલાક દેશોમાં સલાડ પણ રોજ ખાવામાં આવે છે.
સાચી વાત છે. તાજા શાકભાજીનો ઉપયોગ પણ વધારે કરવામાં આવે છે.
ફળોનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
વિદેશી ખોરાકમાં રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ થાય છે.
તેથી ભોજન જોવામાં પણ સુંદર લાગે છે.
કેટલાક ભોજન શેકીને બનાવવામાં આવે છે.
કેટલાક ઉકાળીને બનાવવામાં આવે છે.
અને કેટલાક તો ધીમા તાપે લાંબા સમય સુધી બનાવવામાં આવી છે.
દરેક રીતથી સ્વાદમાં પણ ફરક પડે છે.
હા વાસ પણ ખોરાકનો મહત્વનો ભાગ છે.
કેટલીક વનસ્પતિ અને સુગંધિત વસ્તુઓ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
આજે ઘણા લોકો વિદેશી ખોરાક બનાવતા શીખે છે.
રસોઈ શીખવા માટે ઘણા માધ્યમો ઉપલબ્ધ છે.
કેટલાક લોકો તો રસોઈના વર્ગોમાં પણ જોડાઈ છે.
ત્યાં. વિવિધ દેશ ના ભોજન બનાવતા શીખવવામાં આવે છે.
હ અને હોટલમાં પણ અલગ અલગ દેશોની રસોઈ બનાવવામાં આવે છે.
દરેક પોતાની ખાસ રીતથી ભોજન બનાવે છે.
ભોજનની સજાવટ પણ એક કળા છે.
સુંદર રહીતે પીર સલ ભોજન વધારે આકર્ષક લાગે છે.
હા અને વિદેશી ખોરાક થી વેપાર પણ વધે છે.
ઘણા પદાર્થો એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવે છે.
હા તેથી તો ખેતી અને ઉદ્યોગને પણ ફાયદો થાય છે
નવા પદાર્થોની માંગ પણ વધે છે.
સાચી વાત છે. દુનિયા હવે એક નાના ગામ જેવી બની ગઈ છે.
એક દેશનું ભોજન બીજા દેશમાં સરળતાથી મળી શકે છે.
હમ આથી તો લોકોને વિવિધ સ્વાદની માહિતી પણ મળી શકે છે. ઠી
અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ પણ મજબૂત બને છે.
સાચીવાત છે ભોજન એકતા નો પણ સંદેશ આપે છે.
સાચો જુદા જુદા દેશ દેશો હોવા છતાં ભોજન બધાને એક સાથે લાવી શકે છે.
હા. એટલે તો આપડે ખેતી અને ઉદ્યોગને ફાયદો થાય છે ને.
હા બરાબર.
વિદેશી ખોરાકથી વેપારનો ખુબ આપણા દેશમાં. વેપાર થાય છે ને એટલે ઘણા પદાર્થો એક દેશ માં થી બીજા દેશ માં મોકલ
વામાં આવે છે.
સાચી વાત છે. ઓકે આપડે હવે નવી
વિષય સાથે વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ ચોક્કસ આભાર.
આભર.